હેલો.
હેલો. કેમ છો?
હું મજ જામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘણા દિવસથી વાત નથી થઈ ને તમારી જોડે. તો શું નવું ચાલી રહ્યું છે?
બધુ સારું ચાલુ છે. હું થોડી કામમાં વ્યસ્ત હતી, તું બોલ શું ચાલે છે?
હા બધું બરાબર ચાલે છે પરંતુ થોડા દિવસથી મને ટ્રાવેલિંગ કરવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે, ક્યાંક દૂર જઈને શાંતિથી સમય પસાર કરો એવી ઈચ્છા થઈ રહી છે.
અરે વાહ, એ તો બહુ સારો વિચાર કહેવાય ને, આજકાલ જોવા જઈએ તો આપના માનસિક સંતુલન માટે ટ્રાવેલિંગ ખુબ જ જરૂરી બની ગયું છે, તો બેન તમે ક્યાં જવાનું વિચાર કરી રહ્યા છો?
હું વિચારી રહી છું કે ગરમી ના દિવસો ચાલે છે, તો કોઈ હિલ સ્ટેશન પર જઈ આવું જ્યાં ઘણા બધા વૃક્ષો હોય, ઠંડો ઠંડો પવન આવે, અને શાંતિનો અનુભવ થાય આવું વાતાવરણ જોવા માટે હું ક્યાર થી પ્લાન બનાવી રહી હતી.
હા બહુ સારું કહેવાય, હિલ સ્ટેશન પર બહુ સરસ પવન આવે છે, હું પણ જયારે બહુ જ કંટાળો આવતો હતો ત્યારે એક હિલ સ્ટેશન પર ફરવા ગઈ હતી, હું જ્યાં હિલ સ્ટેશન પર ગઈ હતી ત્યાં પણ ખુબ જ સરસ વાતાવરણ છે. તે વાતાવરણ મને ખૂબ જ અદભુત લાગ્યું હતું, ને મેં ત્યાં ઘણી મજા કરી હતી.
સાચે કે, બેન ત્યાં તમને શું ખાસ લાગ્યું હતું?
મને ત્યાંનું નેચર ખુબ ઉપ અદભુત લાગ્યું. મોટા મોટા પર્વતો, ચોખી હવા શાંતિપૂર્વક વાતાવરણ સાથે જ, એડવેન્ચર એક્ટિવિટી પણ ઘણી કરી હતી જેમ કે ટ્રેકિંગ.
વાહ એ તો ખુબ જ એક્સાઈટિંગ લાગે છે, મને પણ એડવેન્ચર ગમે છે પણ થોડો ડર લાગે છે.
બેન શરૂઆતમાં તો બધાને જ ડર લાગે છે, પણ એક વાર ફરી લઈએ પછી બહુ મજા આવે છે, અને આત્મવિશ્વાસ પણ વધે છે.
સાચું કહો છો બેન, હું પણ વિચારું છું કે આ વખતે કંઈક નવું ટ્રાય કરું.
જરૂર કરજો અને હા ત્યાંનું લોકલ, ફૂડ પણ ટ્રાય કરજો ખાસ કરીને જ્યાં તું ટ્રાવેલિંગ કરવા જશે ત્યાંની વાનગીઓ.
હા હું જરૂર ટ્રાય કરીશ તે તો મારો ફેવરેટ ભાગ છે.
એ તો બહ સારું કહેવાય તું ફરવા માટે એકલી જવાની છે કે કોઈ મિત્રને સાથે લઈ જવાની છે.
હજુ નક્કી નથી બટ વિચારું છું કે કોઈ મિત્રને સાથે લઈ જાવ, જેથી ફરવાની મજા આવે.
હા કોઈ સાથે હોય તો ટ્રાવેલિંગ કરવાની, વધુ મજા પડે અને ટ્રાવેલિંગ વધુ મજેદાર બને, જો તું ઈચ્છે તો હું ફરીથી આવી ટ્રીપ માટે તૈય તૈયાર જ છું.
બિલકુલ, ચાલ આ વીકમાં મળીને પ્રોપર પ્લાનિંગ કરીએ, બધું બુકિંગ કરીને પછી આપણે જઈએ.
ઓકે ડન મને તો હવેથી જ ઉત્સાહ આવી ગયો છે ટ્રાવેલિંગ એ આપના જીવનમાં કંઈક અલગ જ એનર્જી આપે છે.
હા યાર મુસાફરી દ્વારા આપણને નવી જગ્યા, નવી સંસ્કૃતિ અને નવી વિચારસરણી સાથે જોડે છે.
સાચું કહો છો બેન, અને સાથે સાથે ઘણી યાદગાર પળો પણ આપે છે જેને આપણે આખી જિંદગી યાદ રાખી શકીએ છીએ.
હા સાચચે જ. બેન હું શું કવું છું, કે મુસાફરી એ આપણા જીવનનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે, જીવનમાં મુસાફરીનો અનુભવ તો દરેક માણસે લેવો જ જોઈએ ને.
સાચું કહ્યું મુસાફરી આપણને નવું કંઈક વિચારવાની શક્તિ આપે છે. એવું લાગે છે કે એક નવા જીવનની શરૂઆત કરવા હોઈએ છીએ.
ટ્રાવેલિંગ માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું નામ નથી. એ જીવનને નવી નજરથી જોવાની એક સુંદર તક છે. જ્યારે આપણે નવી જગ્યાએ જઈએ છે નવા લોકો સાથે મળીએ છીએ અને નવી સંસ્ પ્રકૃતિઓને સમજીય છે ત્યારે આપણે વિચારવાનું દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. આપણે બીજાથી અલગ જ વિચારતા થઈ જઈએ છે.
હા બેન દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં ઓછામાં ઓછું થોડાક સમય મુસાફરી માટે જરૂર કાઢવો જોઈએ. કારણ કે એ મનને શાંતિ, આનંદ અને નવી ઉર્જા આપે છે.
તું બિલકુલ સાચું કહી રહી છે. મુસાફરી માણસને માત્ર બહારની દુનિયા જ નહીં પણ પોતાના અંદરના સ્વભાવને પણ ઓળખવામાં મદદ કરે છે. જ્યારે પણ કોઈ નવી પરિસ્થિતિનો સામનો કરીએ છે. ત્યારે આપણામાં આત્મવિશ્વાસ વધે છે અને આપણા દુઃખોને ભૂલવાનું શીખવે છે.
સાચું કહ્યું, બેન મને તો એવું લાગે છે કે મુસાફરી જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની બનવો જોઈએ. આપણે જીવનમાં પૈસા પાછા કમાવી શકીએ છીએ પરંતુ સમય અને યુવાની પાછી આવતી નથી એટલે જયારે મળે ત્યારે મુસાફરી કરવો, દુનિયાનો અનુભવ અને જીવનને શાંતિપૂર્વક રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મેં તો હવે નક્કી કર્યું છે કે વર્ષમાં ઓછામાં ઓછી એક ટ્રીપ તો કરીશ જ.
એવું.
હા. મુસાફરીએ જ
હું પણ વિચારતી છું કે દર વર્ષે ઓછામાં ઓછી એક બે ટ્રીપ કર તો જીવનનો જીવાનો ખુબ જ આનંદ આવશે.
હા મુસાફરી એ જીવન જીવવા માટેનો એક નવો અનુભવ છે. એ માત્ર મુસા ફરી દ્વારા જ મળે છે.
હા આ તો ખુબ જ સારું છે. વા એ તો ખુબ જ અદભુત કહેવાય. મુસાફરી તો આપણો જીવનનો એક લક્ષ્ય હોવો જોઈએ. દરેક માણસે કરવું જ જોઈએ એનાથી માણસને સમજ આવે કે મુસાફરી કરવાનું બી કોઈ મહત્વ છે.
હા બેન.
હું તો કહું છું દરેક વ્યક્તિ એ જીવનમાં એક વખત તો મુસાફરી કરવી જ જોઈએ. જેથી તેમને ખબર પડે કે આપણા આટલી મોટી દુનિયામાં કેટલું બધું પ્રકૃતિ છે તેમાં કેટલા બધું આનંદ છે. એ જાણવું બધા વ્યક્તિને ફરજ હોવી જોઈએ.
હા, બરાબર કહ્યું બેન.
તમે શું કહો છો? આપણે મુસાફરી દરમિયાન કેવા કેવા પૌષ્ટિક આહારો ન લેવા જોઈએ. તમને એવું નથી લાગતું કે આપણે એવા ખોરાક લેવા જોઈએ જે આપણે મુસાફરી દરમિયાન કોઈ તફલીક ના આવે જેવા કે કાજુ, બદામ સૂકા ખોરાક જે બગડે નહીં એવા ખોરાકો લેવા જોઈએ, જેથી આપણને મુસાફરી દરમિયાન કોઈ તફલીક ન પડે બરાબર ને.
હા, બરાબર, એકદમ સાચું કહ્યું.
હા તો તો તમે કેવો ને તમે ગયા હતા ત્યારે કેવા ખોરાક લઈને ગયા હતા.
એકદમ તમે કે કર્યું અવાજ
કોઈ ખોરાક નું નામ કેવો ને. સુકા ખોરાક
ચણા કાજુ વગેરે
હા, બરાબર, તો તમને કેવી મજા આવી હતી ત્યાં જઈને કેવો અનુભવ થયો હતો? એવુ નઈ તમને કેવો અનુભવ થયો હતો ત્યાં જઈને?
ખુબજ સારો નવો નવો અનુભવ થયો હતો.
હા, મુસાફરી દરમિયાન કંઈક નવું જ જગત દેખાય છે નવી જ દુનિયા લાગે છે અને આપણામાં વિચારવાની શક્તિ પણ કંઈક અલગ જ પ્રકારની આવી જાય છે ને.
હા, વિચાર પછી આવ્યા જ કરે.
એટલે કેવા વિચાર સુંદર કે
સુંદર આવે.
હાં. આજે તમારી જોડે વાત કરીને ખુબ જ આનંદ થયો અને પ્રકૃતિ વિશે એટલો આનંદ એટલું જાણવા મળ્યું કે મને ખુબ જ ઉત્સાહ થઈ ગયો છે કે હું જલ્દી જલ્દી પ્લાનિંગ બનાવીને ફરવા નીકળી જાઉ.
હા, બેન.
તમે આવશો મારી જોડે?
હા જરૂર આવશું.
હ અ તો આ વીકમાં આપણે બધું પ્લાનિંગ કરી દઈએ, પછી નક્કી કરીશું, કે ક્યાં જવાનું છે તે હં ને?
હાં, આ વીકમાં જ કરીએ.
હા, આજે તમારી જોડે વાત કરીને ખુબ જ સ આનંદ
મને પન ખૂબ જ આનંદ થયુ.
થેન્ક યુ.
વેલકમ.
હમ્મ.